હાલો.
હલો.
હલો અવાજ નથી આપી છે.
હેલો અવાજ કર્યા હા
મને તમાર મને તમારું અવાજ ચોખુ સંભળાઈ નહી શકતાં. આ ચોપન અવાજ આવે છે.
એ તમારા હજુ
મને તો મારો અવાજ આવે છે અને હું નેટવર્ક ના ક્ષેત્રમાં જ છું. કદાચ તમારે ત્યાં નેટવર્કમાં પ્રોબ્લેમ હોય થોડાક ગણો
ના ના ના અમાર તો એ નેટવર્ક નથી બધું ફૂલ ચાલે છે. ઓકે તો આ જો કેમ છો તમે
બસ એક દમ મજા મા
એવું બેન તમારો કોલ જરાક બાગા ધીમે આવે છે થોડો વોઈસ વધાર દોન રપેલો હતો.
હા હોય કેમ કેમછે ભઈ
હા એ તમારો આવાજ થોડો કાપાય કાપાઈ ને બી આવે છે તમાર નેટવર્ક પ્રોબ્લેમ હોય તો
નહી મારે હું બી ભણાલે સમાન ઓછું
હવે બી તમારો કોલ કાપાય કાપાયને આવે છે કેમ છે એ રિજેક્ટ થઈ જશે ને પછી
હવે આવે છે તથું
હા હવે આવ છે
હા
કેમ છો
એવું આજનો આપણો ટોપિક છે સ્મોલ બિઝનેસ અનેની બિગ બિઝનેસ તમે બોલો કયો કયો બિઝનેસ લેવાના તમે સ્મોલ લેવાના કે બિગ લેવાના
હમ્મ કઈ બી ચાલશે
લો કશું વાંધો નથી તમે લઈ લો
તો તમે કેના વિ છો
હમે સ્મલ પે બોલ રહીએ તમે બિગ પે બોલિ લિયો
હલ્લો
હા અમાર સ્મોલ બિઝનેસ વાળાનો છે એક દિવસમાં છે ને હજાર પંદરસોનો ધંધો થાય છે પણ પ્રોફિટ એનામાંથી પાણસો છસો રૂપિયા નીકળી જવાના. તમાર બિગ બિઝનેસમાં બોલો.
બિગ બિઝનેસમાં જોઈએ તો સ્ટાર્ટિંગમાં થોડી વાર લાગતી હોય છે પણ પછી ઘણા ટાઈમ પછી એવું થતું હોય છે કે વગર મહેનત કરીએ પણ એનાથી ઇન્કમ આવતી રેતી હોય છે. અને એની ઇન્કમ થોડી વધરે જ પ્રમાણની હોય છે જે આપણને ઉપયોગ મળે છે અને એ ઇન્કમમાંથી આપણે બીજું કંઈ કરવું હોય તો બી કરી શકતા હોઈએ એને ફાયદો પ
તમારો અવાજ છે ને બેન તો આજુ બી કાપાઈ કાપાયને આવે છે મને કંઈ સમજે સમજ તું નથી.
ખત બેવા જગ્યા તમારા
નહીં અમારે આ નેટવર્ક પ્રોબ્લેમ નથી થઈ.
અને તમારો પ્રોપર વાત સંભળાય છે.
તમે હું હેડફોન બીડફોન ગાલે લછે કે
હા બ્લુટૂથ યુઝ કરેલુ છે.
ના એનામાં પછી આવાજ બરોબર આવતો નથી.
ઓકે હું ડિસકનેક્ટ કરીને ટ્રાય કરું.
હવે આવી રહ્યો છે.
હવે એકદમ ક્લિયર આવે છે.
હા બની શકે કદાચ બ્લુટૂથ ના લીધે એવું થઈ રહ્યું હોય.
હા. હા અમાર સ્મોલ બિઝનેસમાં હોયને તો અમને દરરોજ અમને કઈ કઈ વસ્તુ લાવું પડે છે જેસે કે આવે બાર બર સ્મોલ કીરાણા પછી આપડો કઈ વ્યવસાય શરૂ કરીએ એ તો એનામ જ છે ને
હમ્મ હા જ્યારે મોટો બિઝનેસ કરવો હોય તો અમે એકી સાથે જ અમારે વધારે સ્ટોક ને એવું બધું લઈને રાખ વુ પડતું હોય છે, અને એમાં અમારે ઘણા લોકોની પણ જરૂર પડતી હોય છે જેના લીધે ઘણા બધા લોકોને રોજગારી મળી રહે હોય છે મોટું બિઝનેસ હોય તો, એ આપ સાથે બીજાને પણ ફાયદો થતો હોય છે મોટો બિઝનેસ કરવામાં.
હા.
એમાં એક ખરું કે થોડું રોકાણ વધારે જતું હોય છે, અને ફાયદો બહુ લાંબા ટાઈમે મળતો હોય છે સ્મોલ બિઝનેસ ની જેમ, તરત એમાં આવક ચાલુ થતી નથી હોતી.
એવું એ જ છે નહીં તો, અમાર સ્મોલ બિઝનેસમાં એક છે. કે પ્રોફિટ થશે તો થશે તમારી બિઝનેસ ની ગત નથી લોસ થવાનું તો એટલે બહુ બધુ નહીં. પ્રોફિટ થશે તો થશે ન તો પછી કાલે બીજ બીજા બીજા દિવસે અમને કામ આવી જવાનું છે. બધું એ આપણો માલ તમારો પ્રોફિટ થશે ને તો, એટલે બહુ થશે. કરોડો ને પછી લોસ થશે તો બહું લોસ થ
લોસ થશે તો બી હા કરોડોમાં લોસ થવાનો છે. અને થોડું અઘરું પણ પડવાનું છે જો થોડું આપડું પેલેથી સ્ટાર્ટઅપ હોય, કોઈ બીજો આવક ન ક્રોજ હોય તો વાંધો નથી આવતો. પણ જો ડાયરેક્ટ જ એક મોટા બિઝનેસ ઉપર આધાર રાખીને બેઠા હોઈએ. તો પછી એમાં આપડને નુકસાન થાય તો બહુ મોટો નુકસાન થવાની સંભાવના રહેે છે.
હા એ જ છે તમે બરાબર બોલ્યા છ તે. અમાર નાનો બિઝનેસમાં છે ને. થોડું જ કરે છે પણ બઉુ સારું કરવાનું અમને.
સાચી વાત છે નાના બિઝનેસ ની અંદર આપડે કયા કયા બિઝનેસ કરી શકતા હોઈએ છ છેએ ને કઈ રીતનો આપને ફાયદો મળતો હોય છે? એના વિશે તમે મને કઈ કશો?
હા કેશો ને, દેખો આપણે છે એક કિરાના દુકાન.
હછા.
કિરાણા દુકાન. બારબર, હલો સલલ. એટલે ત્રીજો છે આપણો કંઈ સોડા શોપ.
હા.
ચોથો છે બાજી પાલો.
હા જે આપડે રોજબરોજની જરૂરિયાત પૂરું પડ હોય હા જે રોજ બરોજની જરૂરિયાત પૂરું કરતું હોય, અચ્છા.
એ જ છે.
જયારે અમારે મોટા બિઝનેસની અંદર તો મોટા મોટા કારખાના કરી. અને કપડાનું મેન્યુફેક્ચરિંગ નું કામ ચાલતું હોય છે. ટાયલ્સ ઘડિયાલ. એ બધું મોટા પાયે બનાવવાનું, અમારે કામ ચાલતું હોય છે, જયારે અમે મોટો બિઝનેસ કરતા હોઈએ છે. તો અમારે નીચે લાખ હજારો લોકોને કામ મળતું હોય છે. અને હજારો લોકો ના ઘર ચાલતા હોય છે, એ મો બિઝનેસ નો એક ફાયદો છે.
એવું અમાર ને, અમાર તેવું નથી અમારું જાતે કરવાનું, જાતે દેવાનું જાતે જ પૈસા લેવાનું. કોને કોમ્પે મૂકવાનું નથી.
હા, એટલે આમ જોવા જઈએ તો, મોટો બિઝનેસ કરતા હોઈએ. તો આપડી સાથે બીજાને બી ફાયદો મળતો હોય છે. એ લોકોને પણ આવકનો એક સ્ત્રોત ઉભો થતો હોય છે. અને ઘણા નાના નાના ઘરોમાં એ ખુશીનું કારણ બનતું હોય છે.
હા, એ બી બરોબર.
પણ એ વસ્તુ ખરી છે કે અમારે મોટો ધંધો કરવા માટે થઈને મોટી લોન કે એવું લેવાની પણ જરૂર પડતી હોય છે. પોતાના પૈસામાં ધંધો નથી કરી શકતા હોતા.
હ.
અને ક્યારેક સ્ટાર્ટિંગમાં જો ધંધામાં પ્રોબ્લેમ છે, તો થોડુંક અગવડ પણ પડી શકતી હોય છે. પોતાની પાસે પૂરતો ફંડ હોય, તો વાંધો નથી આવતો હોતો.
સાચી વાત છે. તમારી અમારું મેં એવું નથી. જાતે જ કરવાનું, જાતે જ દેવાનું, જાતે જ બધું કરવાનું હો અમારા હોટેલ હોય તો જાતે જ દેવાનું ને, જાતે જ બધું કરવાનું જાતે જ ટેબલ માફ કરવાના અમને અને આટિ કરતા હોય, તો આપણેે કીરાના દુકાન બી બાજુમાં નાખીનેએ પછી અમને હીરાના દુકાનમાં બી જવું પડે છે.
હમ, એક સાથે. વધારે ફાયદો લેવા માટે, તમારે એક સાથે વધારે કામ કરું તો જ તમને. થોડું સારું એવું, પ્રોફિટ મળતું હોય છે.
હા, એ જ છે ને, પછી અમારે જ. હારું જર કરું છું, અમે જો અમે હોટેલ ખોલી છે, તો બહુ સારું બનાવીશું તો, અને કઈ ગિરાયક આવવાના છે ને. અમે જો હારું બનાવાના નથી તો, ગિરાઈ કશું આવવાના નથી.
અમારે જયારે મોટાપાયાનો ધંધો હોય તો, એક વખત ધંધો સેટઅપ થઈ જાય. પછી અમે ધંધામાં ધ્યાન ન આપીએ, તો ઘરે બેઠા અથવા તો કોઈ બીજા થ્રુ બી બધું કામ કરાવી શકતા હોઈએ છે, એ અને અમે લોકો. કોઈ બીજી આવક નો સ્ત્રોત ગોતી શકતા હોય. એટલે અમને ડબલ ફાયદો થવાના ચાન્સીસ રે છે. અમને તો ડબલ ફાયદો થતો હોય છે. પણ અમારે ત્યાં જે કામ કરતા હોય છે, એને પણ એ ફાયદો રહેેતો હોય છે.
હવે છે ને, અમારામાં કોઈ કોનુંતરી ઘરમાં કોઈ કાર્યક્રમ છે, કો તરીન છે. એનામાં અમને પ્રોફિટ હોય, બાકી કશું બીજોમાં નથી થતો.
અમને તો. અને અમારો એક મેન ફાયદો એ પણ છે કે. અમારે મોટાપાયા નો ધંધો હોય તો, કોઈ એવી જગ્યા હોય, કોઈ એવો પ્રસંગ હોય. તો અમારી નીચે એટલો બધો સ્ટાફ એટલા બધા લોકો હોય છે કે, પાછળથી અમારો. તો સંભાળી શકે, જો અમે અઠવાડિયે દસ દિવસ માટે હાજર ન હોઈએ. તો અમારા ધંધાને કોઈ નુકસાન નથી જતું હોતું, પણ અમે અમારું. પ્રસંગો ઉ ઉજવતા ઉજવતા પણ અમને એમાંથી આવક મળી રહેતી હોય છે.
ના અમરે એમ જવું હોય તો અમારી જાતે જ બધું બંધ કરવાનું ને જાતે જ જવાનું.
ના એટલે એ એક સ્મોલ બિઝનેસ નું પેલું એજ છે.
હમ. ઈજ છે ને. એવું.
સાચી વાત છે. પણ સ્મોલ બિઝનેસ નો તમારો એક એ ફાયદો ખરો છે કે તમે ઈચ્છો એ પ્રમાણે તમે કોઈ નાનું નાનું સેટઅપ બે ત્રણ જગ્યા એ અલગ અલગ વસ્તુ તું કરી શકો છો.
તમારા ઉપર હા.
બોલો બોલો કશું વાંધો નથી.
એ એક સારો ટો પોઈન્ટ છે તમારા માટે
હા એ તો અમારા સ્મોલ બિઝનેસમાં એ કેવું છે. કે અમારે જાતે જ કરવાનું જાતે જ દેવાનું ને જાતે જ બધું કરવાનું અને ઘરે જર જતા હો હોય ને એમ. ઘરે જો જતા હોય ને તો અમારે અમારે બધા ટેબલ પહોંચવાના બી તયા બધું અમારે જ કરવાનું. કોઈ બીજું અમે કોને લગાતા નથી એને કને કશું. એ બર્તન બિર્તન ધોવાના હોય ને. તો અમે જાતે જ કરી લેવાના હે કારણ આપણી પાસે પૈસા નહી તો જ વ્યવસાય ચાલુ કરે છે ને.
સાચી વાત છે કોઈ બીજા ઉપર નિર્ભર રહેેવાની જરૂર નથી પડતી હોતી જ્યારે અમારે બીજા ઉપર નિર્ભર રહેવાનું હોય છે.
જ્યારે આપણો એટલો પ્રોફિટ થી ઓછી તો પછી આપણેંદર કશું કશું એ. વાસના ધોવાની લગા લે. શું તો પછી આપડે એવું પ્રોફિટ રશે બેસો રૂપિયા તો દિવસ ના એ જ લઇ જશે. પછી જા જાતે જાતે જ આપણે ધોઈ લેવા નાને બાસના
ના સાચી વાત છે.
એજ છે મારું કેવું કે આપણો જે સ્મોલ બિઝનેસ છે. તો આપણે જાતે જ કરી લેવાનું કોઈને ટેન્શન નહીં લેવાનું
સાચી વાત છે જયારે અમારે મોટા બિ બિજનેસ વાળા ને એવું હોય છે કે અમારી નીચે એટલો બધો સ્ટાફ હોય તો ક્યારેક કોઈ પ્રોબ્લેમ ના લીધે જો એ લોકો હડતાલ ઉપરે ઉપર ઉતરે કે એવું કઈ થાય તો અમારે અચાનક પગાર વધારો પણ કરી આપવો હોય. પડતો હોય છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે. કે અમે લોકો ના આધારે જ બેઠેલા હોઈએ તો અમારા કામ નુ ઉપર પણ ક્યારેક અસર દેખાતી હોય છે અમારું બધું આધારે લોકો ઉપર હોય છે જે અમારી જોડે જોડાયેલા કામ કરતા હોય
અમારામાં એવું નથી છે. અમારામાં એવું નથી. હવે જો રીકામાં બેસ્યા હોય તો કશું પુડયો વાંધશું કશું કરશું કશું દુકાનની સા સફાઈ કરશું કશુ બીજું કરશું એજ છે અમારે
હમ સાચી વાત છે તમારી સાથે વાત કરીને નાના બિઝનેસ વિશે પણ જાણવા ઘણું મળ્યું ઘણું આનંદ થયો
છે મને બી બહુ તમારી જોડે વાત કરીને બહુ આનંદ થયો છે. અને બહુ સારું લાગ્યું છે કે તમે મારા જોડે બે શબ્દ સારા બોલે છે એ
ચાલશે ચાલ